હલો.
હેલો.
હા કેમ છે ઘણા દિવસે ફોન કર્યો.
હું હમણાં ફેમિલી સાથે દ્વારકા ના પ્રવાસેથી પાછી આવી. એટલે જ તને ફોન કર્યો.
અરે વા. દ્વારકાધીશ કરી આવી ખુબ સરસ મને પણ દ્વારકાનો ઇતિહાસ જાણવામાં બહુ રસ છે. ત્યાં તમે શું નવું નવું જાણવા મળ્યું.
દ્વારકાનો ઇતિહાસ તો અદ્ભુત છે. તેને ખબર છે દ્વારકા એ ભારતની સૌથી જૂની અને પવિત્ર નદીઓમાંથી એક છે. તે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ હતી.
હા. એટલું તો હું જાણું છું કે શ્રી કૃષ્ણ મથુરા છોડીને અહિયાં આવ્યા હતા. પણ તેમણે દ્વારકા જ કેમ પસંદ કર્યું?
ખૂબ જ સવાલ કર્યો મથુરામાં મગધ ના રાજા જરાશઘના વારંવાર થતા આક્રમણથી પ્રજાને બચાવવા માટે શ્રી કૃષ્ણ યાદવો સાથે અહીં આવ્યા. સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલી આ ભૂમિ સુરક્ષિત અને સમૃદ્ધ હતી. એટલે તેમને આ જગ્યા પસંદ કરી.
અચ્છા મેં સાંભળ્યું છે કે અસલી દ્વારકા નગરી સોનાની હતી. એ શું એ સાચું છે?
ના બિલકુલ સાચું વિશ્વકર્મા એ આ નગરી માત્ર થોડા જ સમયમાં તૈયાર કરી હતી. તેના સોના, ચાંદી અને કિંમતી રત્નના મહેલો. હતા. એટલે જ તેણ તેને સુવર્ણ જ દ્વારિકા કહેવાતી. તે સમયે આ નગરી ખુબ જ આયોજનબદ્વ અને સુંદર હતી.
વાહ! સાંભળીને જ રોમાન્સ થઈ જાય છે પણ પછી એ સોનાની નગરીનું શું થયું? અત્યારે તો એવું કઈ દેખાતું નથી.
આ ઇતિહાસનો સૌથી મોટો રહસ્યમય અને કરણ ભાગ છે. શ્રી કૃષ્ણના સ્વધામગમન પછી અને યાદવ યાદવા સ્થળિયે એના કારણે આખી નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. સમુ દ્ર દેવે માત્ર શ્રી કૃષ્ણના મુખ્ય મહેલની જગ્યા છોડીને બાકીની બધી જ નગરી પોતાનામાં સમાવી લીધી હતી.
અરે રે એટલે કે અસલી દ્વારકા અત્યારે પાણીની અંદર છે?
આ વાતને તુલસી કરવા માટે દરિયામાં ડ્રાઈવિંગ અને આખી અલગ આખા આખી અલાવજે કાલ સર્વે પણ થયા છે. દરિયાના પેટાળમાંથી પ્રાચીન દિવાલો થાંભલા અને સિક્કાઓ મળી આવ્યા છે. જે સાબિત કરે છે કે વર્ષો પહેલા ત્યાં એક ભવ્ય નગરી અસ્તિત્વમાં હતી.
એ શું કહેવાય અને અત્યારનું જે મુખ્ય મંદિર છે. તેનો શું ઇતિહાસ છે?
સુંદર છે તેનો ઈતિહાસ સુંદર જ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણના પૌત્ર વજનાભે ભગવાનના મુખ્ય મહેલ વાળી જગ્યા પર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી સમય જતા તેના પર અલગ અલગ રાજાઓએ જેણો દ્વાર કરાવ્યો. અત્યારનું મંદિર લગભગ બે હજાર પાંચસો વર્ષ જેટલું જૂનું છે.
ત્યાં એક ગોમતી ઘાટ પણ છે ને? એનું શું મહત્વ છે? હ
બરાબર યાદ કરાવ્યું. મંદિરની બિલકુલ બાજુમાં ગોમતી નદી વહે છે. જે સમુદ્રને મળે છે. તેને ગોમતી સંગમ કહેવાય છે. ત્યાં સ્નાન કરવાનું બહુ મોટું ધાર્મિક મહત્વ છે. એવું કહેવાય છે કે ત્યાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઇ જાય છે.
હા અને બે દ્વારકા વિશે શું એ મુખ્ય દ્વારકાથી અલગ છે?
ના મુખ્ય દ્વારકાથી પાનસૌ મીટર દૂર દરિયામાં એક ટાપુ છે જેને બેટ દ્વારકા કહે છે ત્યાં જવા માટે હોડીમાં બેસીને જવું પડે છે. એવું માનવામાં આવે છે કે બેટ દ્વારકા એ ભગવાન શ્રી કૃષ્ણ નું નિવસ હતું જ્યાં તેઓ તેમના રાણીઓ સાથે રહેતા હતા. અને તને ખબર છે? સુદામાં જયારે શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતા. ત્યારે તે મુલાકાત પણ બેટ દ્વારકામાં જ થઈ હતી.
હા અરે વાહ! એ પેલી ચોખાવાળી વાર્તા જેમાં શ્રીકૃષ્ણ એમના મિત્ર સુદામાના ચોખ્ખા હોશે હોશે ખાય છે તે જગ્યા આજ ને?
ના બિક ગયા કે આજે પણ ચોખા નું દાન કરવાનું વિશેષ મહત્વ છે. કે વાતાવરણ એટલું શાંત અને પવિત્ર છે કે. તારૂ મન પ્રફુલ્લિત થઈ જશે.
હા. હા તે તો ફોન પરજ મને આખી દ્વારકાની સફર કરાવી દીધી. મને આ બધો ઈતિહાસ જાણીને ત્યાં જવાની તીવ્ર ઈચ્છા થઈ આવી છે.
વપસ જે ત્યાં સાંજા સા આરતે અને મંદિર ની ટોચ પર ફરકતી બાવન ગજની ધજા જોડી એ એક વહાળો છે તું તારો પ્લાન બનાવ તને ખુબ જ ગમશે.
હા હું ચોક્કસ આ વેકેશનમાં જ ફેમિલી સાથે જવાનો પ્લાન બનાવીશ આટલી સરસ માહિતી આપવા માટે થેંકયુ સોમચ.
અરે આમાં થેંક્યું. સાધુ તું જાય ત્યારે મને જણાવજે. ચાલ પછી વાત કરીએ જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ બાય. અને હા ઉભી રે ફોન મુક્તિ નહી. મને હજુ પણ થોડી વાર જાણકારી હજી પણ થોડી વધારે જાણ કરી જોઈએ છે. દ્વારકામાં આ મુખ્ય મંદિર અને બેટ દ્વારકા સિવાય બીજા કયા કયા જોવાલાયક સ્થળો છે જો હું જાઉં તો કઈ કઈ જગ્યા એ ચૂકી ના જવા??
અરે હા સારું થયું તો પૂછે લ ત દ્વારકા અને તેની આસપાસ પણ એટલું સરસ લ્યા હોય છે. ત્યારે ઉછામાં ઉછા બે થી ત્રણ દિવસો ન પ્લાન કરવો પડે. સૌથી પહેલા તો ત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ જવું જ જોઈએ.
હા નાગેશ્વર. એ પેલું ભગવાન શિવ નું મુખ્ય સ્થાન છે ને.
હા બિલકુલ.
હ
ભગવાન શિવ ના બાર જ્યોતિર્લિંગોમાં ન આ એક મુખ્ય જ્યોતિર્લિંગ છે. જે દ્વારકાલ લગ સત્તર કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં મંદિરના પરિસરમાં ભગવાન જવને એક વિશાળ અને ભવ્ય બેઠેલી મ છે. જે દૂર જે દૂર દૂર થી જ દેખાય છે ત્યાં દર્શન કરીને મને અદભુત શાંતિ મળે છે.
વાહ. કૃષ્ણનગરીમાં શિવજીના દર્શન આ તો સોનામાં સુગંધ બળવા જેવું થયું બીજું શું છે ત્યાં?
ના નાશ મને. ના ગોપી તળ વાગર છે એ માનવામાં આવે છે. ક કે જશને. વંદાવાન પને દ્વારકા આવ્યા ત્યારે જપઓ તેમને મળવા અહી આવી. અને તેમને આ જગ્યા નુ રાસ આ જગ્યા એ રાસ વેલા કરી હતી ને આ તળાવની માટે ખુબ જ પવિત્ર અને મુલાયામ છે જેને ગોપીચંદન કહેવાય છે. લોકો તેને ભક્તિભાવ થી પોતાના કપાળ પર લગાવે છે.
રેવા ગોપીચંદન વિશે તો મેં સાંભળ્યું છે પણ એ આ જગ્યાએથી મળે છે. એ આજે ખબર પડી. અને પેલો સુદામા સેતુ ક્યાં આવેલો છે? તેના વિશે પણ મેં સોશિયલ મીડિયા પર બધું ઘણું બધું જોયું છે.
હા. અત્યારનું બહુ મોટું આકર્ષણ છે એ ગોમતી નદી પર બનેલો એક ભવ્ય કેદ દેશ છે હા કોઈ નુ દણપદી મંદિર નુ ડોટ નુ નદીના સમીના કાઠે આવેલા પંચનંદ જે તે સાથે જોડે છે આ પુલ પાસે પરંતુ ચાલીને જવાએ જવાની અને નદી તેમજ સમુદ્રના સંગમની સુંદરતા જોવાની બહુ મજા આવે છે.
હા અને પંચનંદ તીર્થ એટલે શું ત્યાં શું જોવા જેવું છે.
ના ના કો પાર કરીને સામેના સાથે જોઈએ એટલે કોઈ આ પ્રપંચમાં તીર્થ આવે છે. ત્યાં પાંડવોના નામ પર પાંચ કુવા આવેલા છે નવાાઈની વાત એ છે કે આટલા મોટા ખારા સમુદ્ર ના કિનારે હોવા છતાં આ પાંચે કુવાનું પાણી એકદમ મીઠું છે ત્યાં લક્ષ્મી નારાયણ નારાયણ મંદિર અને સમુદ્રના કિનારે સુંદર બીચ પણ છે.
અરે બાપ રે સમુદ્ર કિનારે મીઠું પાણી આ તો કુદરત નો ચમત્કાર જ કહેવાય ને
અને મેસેજ તનેતા ગ્યાઓ ગમતી હોય તો મોખી મંદિરથી જોડેલુ દરિયા કિનારે વણકેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. આ મંદિર સમુદ્ર ની અંદર એક નાની ટેકરી પર બનેલું છે. કોટ ના સમયે ત્યાં ચાલીને જઈ શકાય છે પણ જયારે ધરતી આવે ત્યારે આખું મંદિર પાણી થી ઘેરાઈ જાય છે. ત્યાંથી સૂર્યાસ્ત જોવાનો અનુભવ અદભૂત હોય છે.
હા અને તું જે રીતે વર્ણન કરે છે ને મને એવું લાગે છે. કે હું હમણાં જ બેગ પેગ કરીને ત્યાં નીકળી જાઉં બીજું કોઈ મંદિર ખરું
હા. હા સાચું છે. આ મંદિર થોડું વધારે હવે આવેલું છે જ શ્રી કૃષ્ણના પતરાની રુકમણીજી નું આ મંદિર ખુબ જ પ્રાચીન છે અને તેની પર કોતરાણી કામ બહુ સુંદર છે આ મંદિર મુખ્ય મંદિર થી અલગ કેમ છે? તેની પાછળ પણ દુર્વાસા ઋષિના સ્થાપની એક રપ્રદ કથા છે.
અચ્છા એટલે કે દ્વારકા જઈએ એટલે માત્ર એક જ મંદિર નહી પણ આ કો ઇતિહાસ અને કુદરત ની સુંદરતા માણવા પણ મળે છે એમ ને
હા. એ પ એ બરાજપુર બીચ પણ જઈ શકે છે જે દ્વારકા નજીક જ છે અને તેને બ્લુ ફ્લેગ સર્ફ- તે મળેલું છે તે ભારત નું સૌથી ચોખ્ખો અને સુંદર દરિયા કિનારો ગણાય છે. ત્યાં તું શોકબાર ડ્રાઈવિંગ અને બીજ ઈ વોટર સ્પોર્ટસ પણ કરી શકે છે
વાહ તે તો ધાર્મિક યાત્રાની સાથે સાથે સરસ પિકનિક સ્પોટ પણ જણાવી દીધી હવે હું મારો પ્લાન એકદમ પાક્કો કરી નાખીશ
હા ચોક્કસ ક છે અને હા દ્વારકામાં ફેમસ દ્વારકા કરી અને ગુજરાતી થાળી જમવાનું ભૂલતે નહી
હા ખાણી પીણી તો પહેલા હવે હું ચોક્કસ જઈશ ચાલ આ બધી વધારાની માહિતી માટે ફરીથી તારો ખૂબ ખૂબ આભાર હવે હું મુકું છું ફોન ભાઈ
હા, ભાઈ જય દ્વારકા દેવ.